હલો હાજી બેન કેમ છો
બસ મજામાં તમે કેમ છો બેન
બસ એકદમ સારું હો બોલો બોલો
બોલો બોલો શું કરો છો જો આજે છે ને હમણાં મારા મમ્મી આવ્યા તા તો એમની જોડે અમે બેસીને વાત કરતા હતા તો આજકાલની મહિલાઓચ્ જ પહોંચતી થઇ ગઈ છે તમે જુઓ કે જો જે મહિલા ના મેરેજ થઈ જાય જે સ્ત્રી ના મેરેજ થઈ જાય બરાબર ને તો એ કે છે કેવું કે લગ્ન પછી પણ જોબ ચાલુ રાખે સર્વિસ ચાલુ રાખે એટલે એમાં કેવું કે એ સવારે કામ કરીને જાય પોતાના સાસુ સસરા નું પતિ નું જોઈને જાય પછી પાછી નોકરી જાય નોકરી એ કામ કરે ત્યાં બધું આજુબાજુના સહકર્મીનું પોતાના બોસ નું એ બધાનું સાંભળે એ બધાનું કામ કરે અને પછી પાછી ઘરે આવે ઘરે આવીઈને પાછી સાંજની રસોઈની તૈયારી કરે એવી રીતે કરે એટલી બધી આમ આપણે જોવા જઈએ તો આજકાલ ની સ્ત્રી કેવી એમ બધી જગ્યાએ પહોંચી વળે એવી થઈ ગઈ છે તમે જોઓ હવે પહેલાના જેવું જમાનો નથી રહ્યો આ કંની અને આપડા દાદી જે વખત હશે જવાનું કે તમે જુઓ ને તો પહેલાના જમાનામાં અ કે પેલા જે દેવીનો ફોટો આપ્યો હતો ને કે ચાર ભાથ આવા કે ભાઈ ચાર ભાથ આવા ભર દરેક હાથમાં કોઈ ને કોઈ હથિયાર તો એવું થાય છે કે આજકાલની સ્થિતિમાં તો આપડણે કયું એઆઈ પિક્ચર બનાવવા છે ને તેમાં એક હામાંના એક હા મા બીજા હાથમાં બાળસ કેવી હશે બીજા હાથમાં કોઈ ચમજો હશે ચોથા હાથમાં લેપટોપ હશે. પછી આવાથી જોવા જાય તો એ કોટનો વ્યવહાર સાચવતી હશે પાંચ માહ મા ઝાડું ઝાડું હશે છકરા હાથ માં પણક હશે જુઓ ને તો એ મને એવું પિક્ચર મારા મગજમાં આવે છે કે આજકાલની સ્ત્રી દસબન કામે પહોંચી વળ છે અને એ કામ એવા થી જ વખૂબી નિભાવે એ એ કોઈ કામમાં તમારે જોવું ના પડે એક એક ચહે નોકરી ન હોય હ તો હો કે આપડે કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ નો વ્યવહાર સાચવાનો હો ર પ્રસંગ નો વ્યવહાર સાચવાનો હોય તો કોઈ પણ તમે જુઓ ને તો એ કોઈ પણ વસ્તુી નિભાવતી હો તમારું આ બાબતમા
સાચી વાત છે અત્યારે સ્ત્રીઓ દરેક જગ્યાએ પહોચતી થઈ ગઈ છે આમ તો પહેલાનો સમય હતો ત્યારે તે આ ગારમીથી લઈને લોપા મુદ્રા ને બધા એ તો બધા જોરદાર હતા જ તે. સ્ત્રીઓ શસ્ત્રને શાસ્ત્ર બંને જાણતાતા. પણ વચ્ચે થોડોક સમય એવો આવી ગયો ને કે આપણેે સ્ત્રીઓ થોડીક. પછાત આમ પછાત શબ્દ તો ખોટો છે પણ સ્ત્રીઓ થોડીક આમ. અ પાણીમાં બેસી ગઈતી બિચારી એ થોડીક અબળા બની ગઈ. પણ હવે જે સ્ત્રી સશક્તિકરણ ની ઝુંબેશ ચાલુ થઈ છે ને બે. એનાથી સ્ત્રી બહુ જ સબળા તરીકે સાબિત થઈ ગઈ છે. અમ પુરુષના કદમ થી કદમ મિલાવીને ચાલવા મંડી છે. બધી જ વસ્તુ માં કઈ જગ્યા એવી નથી કે જ્યાં ઈ નહી પહોંચી. અરે છેક ચંદ્ર ઉપર પણ આજે મહિલા જઈ આવી છે. સાચી વાત છે ને.
સાવ સાચી વાત છે તથા રાજકારણમાં રાજકારણમાં. ત્યાં પણ આપે સ્મૃતિ વિરાજ છે પ્રતિભા પ્રતિભા પાટીલ છે. ઇન્દિરા ગાંધી છે તમે જુઓ દરેક જગ્યાએ આજે સ્ત્રીનો કેટલો દબદબો છે. પછી તમે. તો હમણાં મેં વાંચ્યું હતું એ જગ્યાએ કે હવે તો. રિક્ષા ચલાવવામાં રિક્ષા ડ્રાઈવર તરીકે પણ હવે એક સ્ત્રી આવી ગઈ છે. કે જે સ્ત્રી અ સ્ત્રી સ્ત્રીને જ મદદ કરે છે. પછી કેબ ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવર. પણ હવે તો સ્ત્રી આઈ ગઈ છે. ટપલી તરીકે પણ. સ્ત્રી આઈ ગઈ છે. વાતો આપણે કરી શકીએ. શું કેવું બેન તમારું.
બહુ સાચી વાત છે હો બેન. અરે તમે આજે રિક્ષા ડ્રાઈવર નું કીધું ને મને યાદ આવ્યું કે હવે તો કંડક્ટરમાં. ભરતીમાં પણ બેનો છે, અમારા કુટુંબમાંથી જ એક બેન કંડક્ટર છે. બોલો એસટી માં એટલે સ્ત્રીઓ બધી જ. જગ્યાએ બેન આગળ પડતી થઈ ગઈ છે હવે, પેલા તમે જે કહ્યું ને. એને ઘરુંનું તો કરીને જ જવાનું હોય. બધા નું મમ્મી પપ્પાનું. કે વડીલોનું જે કઈ પણ હોય બધું કરીને જ જવાનું પોતાના. પછી સંતાનનું બઘાનું કરીને જવાનું. પછી નોકરીએ જવાનું ત્યાં બધું કરવાનું પાછું આવીને. અ થોડું ઘણું. જો કાઈ પોતાનું કામ લઈને આવ્યા હોય ઓફિસનું તો એ પૂરું કરવાનું. સાથે સાથે રસ. સોઈને બધું કરવાનું ઘરનું કામ પતાવાનું અને. છોકરાઓને ભણાવવાના. પાછા છોકરાઓની વાલી મીટિંગ હોય કે પછી. એની કોઈ ફંક્શન હોય ઈ બધુંય તી ટાઈમ ટુ ટાઈમ. કરે છે ખરેખર સ્ત્રી એક. અત્યારે છે ને બધી જ જગ્યાએ પહોચતી થઈ ગઈ છે કદાચ. ભગવાને સ્ત્રીની રચના એટલે જ કરી હશે કે જ્યાં. એ પોતે ન પહોંચી શકતા હોય ને ત્યાં જેમ કેહેવાય છે ને કે જ્યાં. પોતે ન પહોંચી શકે ત્યાં માંની રચના કરી છે. એવી રીતે સ્ત્રીનું પણ મને એમ જ લાગે છે કે હવે એવું જ હશે શું કેવું બેન.
સાવ સાચી વાત છે હો તમારી તમને અત્યારે કંડક્ટર ની વાત કરી બરાબર તો તમને હું ચાર્જ. આજ છે ને સવારથી સાંજ બહાર ગામ ગઈતિ તો આપડે જે ગુજરાત સરકારની જે એ. થી સેવા છે ને એમાં ગઇતિ, એમાં તમે જુઓ ને, એટલા એક મસ્ત બેન હતી. બેન નો સ્વભાવ એટલો સારો છે ને, કન્ડક્ટર તરીકે હતા - અને બધાને બધી રીતે મદદ કરે, કે હવે કોઈ વૃદ્ધ વ્યક્તિ ચડ્યું છે, બરાબર. તો એને આગળ બેસાડે, કે પોતાની સીટમાં બેસાડી દીધું. કોઈની સીટ નથી. કે કોઈ એ કંઈ અચાનક એમને કામ આવી પડ્યું, બરાબર. કો એવી તાત્કાલિક ઇમરજન્સી આવી પડી, કે જેના કારણે એ લોકો એ અચાનક બસ પકડવી પડી. તો એમને પોતાની સીટ ઉપર બેસાડી દીધા, કે કઈ વાંધો નહીં. તમારે આટલે થી આટલે જવુ છે ને તો તમે મારી સીટ પણ બેસી જાઓ એટલે કેટલું કેટલી મદદ એ, તમે જુઓને તો એટલા મસ્ત બેન હતા એ. તો જોવું ને તો મને હું આખી મારી આખી બસ ની સફર માં એમને જ જોયા કરતી. અને મને એમ થાય કે બખુબી પોતાનું મેનેજમેન્ટ કરતા હતા તમે જુઓ તો કે બ અહિયાં જવું છે, તો આજ આ બસ લેવાય. અહી જવું છે, તો આમ જતા રહો તમે, એવી રીતે દરેક મદદરૂપ થતા હતા એટલે આજકાલની સ્ત્રી હવે પહેલા જેવું નથી રહ્યું, કે સ્ત્રી સ્ત્રી ને પછાડે છે કે સ્ત્રી ઈર્ષાણું છે એવું હવે કોઈ કેતી હોય ને તો હું જરાય નથી માનતી આ વસ્તુ. કારણ કે જો અત્યારની સ્ત્રીઓ બહુ જ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. અને બધાને એટલી મદદરૂપ થાય છે. પોતે તો ઉપર આવે છે, પણ બીજાને પણ હાથ પકડીને ઉપર લાવે છે. એટલે હું તો માનું છું. કે અત્યારની સ્ત્રીઓ ખૂબ, આમ ખૂબ સારી રીતે બધું નિભાવી જાણે છે. અને બધી જગ્યાએ પહોંચી વળે છે, એ જયારે પોતાના વ્યક્તિગત સંબંધો હોય કે નોકરી ના જ રીધે થતા. ત્યાં જે નોકરી ના લીધે જે એને સંબંધો થતા હોય, ત્યાં વ્યવહાર સાચવે છે. પોતાના વ્યક્તિગત સાસરેના પિયરના બધા જ સંબંધો સાચવી જાણે છે. અને દરેક જગ્યાએ છોકરાઓને લેવા-મૂકવાથી લઈને હોમવર્ક કરવાથી લઈને એમની સંસ્કાર એમને આપવા. થી લઈને બધું જ સાસુ-સસરાની માંદગીમાંની સેવા કરવી. પતિ નું ધ્યાન રાખું કઈ રીતે, પોતા પતિ પત્ની ના સંબંધોની ઘરી માં જાળવી રાખવી. દરેક જગ્યાએ આજકાલની સ્ત્રી પહોંચી શકે છે એટલે મહિલા સશક્તિકરણ ની જે વાતો કરીએ છીએ છે ને. એ તો સાચી જ વાત છે, જો આપડે લોકો સમજીયે ને તો આપડે એકબીજા નુ હાથ પકડી અને આપણે બહુ જ ઉપર આવી શકીએ છીએ. અત્યાર તો સરકાર પણ આપણને કેટલા કેટલી- કેટલી સ્કીમ છે, સરકારી જેમાં આપણને સરકારી યોજનાઓમાં આપણને સ્ત્રીને કેટલો બધો લાભ મળે છે. મહિલાઓ માટે કેટલી બધી સરકારી યોજનાઓ આજે મોદી સરકારે બધાએ નીકાળી છે, કે જે દરેક જગ્યાએ આજે સ્ત્રીને સાથ આપે છે. સહકાર આપે છે. કે તમે ઉપર આવો આજે મોદી સરકાર કે છે, બેટી બચાવો, બેટી પઢાવો. એટલે એમાં છોકરીઓને પણ અ અ ભણવા માટે મદદ કરી રહી છે પછી હવે કોઈના ઘરે બીજી દીકરીનોો જન્મ થાય તો વાલી દીકરી યોજના પણ છે કે જે દીકરી જન્મે તો ત્યારે એને થોડાક પહેલા ધોરણમાં આવે ત્યારે થોડાક પૈસા આપે છે પછી છઠ્ઠા ધોરણ માં આવે ત્યારે આપે અને બાકીના રૂપિયા અઢાર વર્ષની થાય ત્યારે આપે કેટલી બધી યોજનાઓ છે સરકારી યોજના પણ એટલી બધી છે એટલે તમને તમને કોઈ ખબર છે આ સરકારી યોજનાઓ વિશે
હા તમે જ્યાં કહ્યું ને એ બધી જ યોજનાઓ મને ખ્યાલ છે બેન કે કોઈના ઘરે દીકરી હોય પછી એક મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ એકની એક દીકરી હોય ને તો એની માટે પણ અ સરકાર મદદરૂપ બને છે પછી ઘણી વખત સામૂહિક લગ્નમાં પણ સરકાર એવી રીતે પણ મદદરૂપ કરતી હોય છે થતી હોય છે પછી અ અરે ખાલી સરકાર નને અમુક ખાનગી જે ટ્રસ્ટ હોય છે એ બધા પણ આવી રીતે જો દીકરી હોય તો એને ભણાવવા માટેની કે એમને કોઈ પણ રીતે સહાય પૂરી પાડવામાં અ એ લોકોનું યોગદાન હોય છે એટલે આવી રીતે ઘણા બધી ટ્રસ્ટ નો છે પછી સરકાર નો છે આપણને સ્ત્રીઓને ઉપ લાવવા માટે થઈને એનામાં એક હિંમત આપવા માટે થઈને અને એ કોઈ માટે ભારરૂપ નથી એવું બતાવવા માટેને આ લોકો નો બહુ મોટો સિંહ ફાળો છે બેન હે ને સાચી વાત છે ને
ખુબ સાચી વાત છે હું તમારી તો આપણેે છે ને આપણે આ સરકારી યોજનાઓનો અને જે આ તમે કીધું ને જે અમુક સંસ્થાઓ છે જે મહિલાઓને આટલો મદદ કરી રહી છે આટલો સપોર્ટ કરી રહી છે તો એનો ફાયદો ઉઠાવો જોઈએ અને હું તો કહ છું દરેક સ્ત્રીએ અત્યના પગભર થવું જ જોઈએ કે પગભર થશે ને તો એ પોતાના બાળકોનું ધ્યાન રાખી શકશે પોતાના મધ પતિને મદદ કરી શકશે પછી ઘણા અત્યારે પોતાના મા બાપ એકલા હોય તો મા બાપ ને પણ માંદગી માં સહાય કરવી મા બાપ ને જે ઘડા મા બાપ છે જેમને રાખવા અને એમને પાછળની જિંદગીમાં સહાયરૂપ થવું એ બી કરી છે એટલે મારું માનવું તો એવું છે કે દરેકે પોતાની દીકરી હોય ને તો એને પગભર કરવી જોઈએ એ એ ચાહે આજે હું એમ કહ છું કે પંદર વર્ષની હોય પચીસ વર્ષની હોય કે પાંત્રીસ વર્ષની હોય તમે જો એને સહાયરૂૂપ થાવ અને એને પગભર બનવામાં મદદ કરો ને ઘણા બધા સુખી થઈ જાય આમાં ઘણા પરિવારો એવા હોય કે જે ઉપર આવી જાય ઘણી જગ્યાએ એવું હોય કે પતિ નો પગાર એટલો બધો ના હોય તો આજે જો પત્ની પણ કમાતી હોય અને એ પણ સહાય કરે ને તો હોય છે ને આખો પરિવાર ઊંચો આઈ જાય અને એમનું જીવન ધોરણ પણ સુધરી જાય શું શું સાચી વાત છે ને સારું બેન ચલો મારે છે ને હવે થોડું કામ આવીઈ ગયું છે તો આપડણે પછી વાત કરીએ આવજો
હે આવ જો